હ.
હાય.
કેમ છો?
બસ મશામાં છું. તમે કેમ છો?
બસ એકદમ સારું છે. શું કરો છો
બસ આ બેડ પર આરામ કરું છું. અને ફોન વાપર છું તમે શું?
હું. પણ સેમ કય પ્રોડક્ટિવ કરવાનો વિચાર હતું પણ હવે મૂડ જ નહીં આવ્યો
એજ નેય રેપીડીની સ્ટોરીજ છે તો
ફૂલ મોટિવેશન હોય અને પછી સાંજ સુધી મોટિવેશન ગાયબ
એક્ઝેકલી અલામ વાગતા ટાઈમ લાગે કે લાઈફ સેટ કરી દઈશું આજે તો કરવું જ પડશે આમ
અને પછી બટન આપડે અલાર્મ ઓફ કરીને પાછો સુઈ ગયા હમ્મા તમને સલવારે જલ્દી ઠવાનું ગમે કે લેટ?
લેટ જ ગમેને સવારે બેડ જોવાનું હાર્ડિસ્ક ટાસ્ક છે. કેવી રીતે ઉઠાય કેવી રીતે મન જ થાય ત્યાંથી ઉઠવાનું.
હમ્મ સેમ મે બી જયારે એમાં ઉપરથી ઠંડીનો ટાઈમ હોય ત્યારે તે એકદમ જ ઇમ્પોસિબલ લાગે.
હા દેખતો બ્લાંકેટ ની અંદર નીફીલિંગ્સ કદમ નેસ્ટલેવલની હોયએ ટાઈમ તો.
અને મમ્મી નો કેટલું સૂવું છે ડાયલોગ આવી જાય.
ઇન્ડિયન પેરેન્ટસ ને હવે એ તો એમની હંમેશાની લાઇન યુનિવર્સલ લાઈન જેમની તો આ વસ્તુ માટે. તમારો નોમલ ડે જે હોય છે કેવા હોય?
હ મારો નોર્મલી સવારે ઉઠવાનું ફોન ચેક કરવાનો પછી ચા- નાસ્તો કરવાનો. તમારો?
એજ ઓલમોસ્ટ સેમ સવારે પહેલા ફોન ચેક થઈ જાય ઓટોમેટિકલી તો
આવી જાય બધું.
સીરિયસલી.
બસ રેગ્યુલરની કરો છો?
ડિફેન્ડ મૂળ પર ક્યારેક સ્કીપ થઈ જાય જોઈ આ મૂડ પર એકદમ, મન થાય તો કરીનું મન થાય તો નહીં કરવાનું.
અને પછી અગિયાર વાગ્યા પછી? હાલ.
સાચે હા એમ જ થાય છે.
તમને ચાય વધારે ગમે કે કોફી?
ડાર્ક કોફી વધારે ગણ મને તો, અને તમને શું કહ્યું?
અ ચાય હમેશા ચાય. ચાય.
હમ મોર્નિંગમા ચાય વાલા લાવોતો છો તમે.
એકદમ બિલકુલ.
ડેડમાં મોસ્ટલી
સેમ સમ કામ કરવાનું રિપીટ કરવાનું, બોલી
હમ લોન્ડ્રી ફોલ્ડ કરવાઉન્ડ ના છે ને એટલે એ
ઓ હા ને, લોડ સ્કોર કરતા કરતા ચેર પણ મૂકી દેવું ઈઝી લાગે.
હા કલોઝટ છે એવરી રૂમમાં હોય છે.
સાચી વાત.
તમને ક્લીિનિંગ ગમે કે?
હ મૂળ આવેત ત્યારે ફૂલ ક્નિંગ મળવાનું થઈ જાય મારું તો.
અને પછી બે દિવસ પાછું મેસ કરી દેવાનું નહી, એ તો આદત જ હોય.
સાચી વાત.
હમ હમ તમારો સ્ક્રીન ટાઈમ કેટલો હોય છે સાચું સાચું કેજો દિવસમાં?
હમ એમ તો કઈ જોવાય નહી પણ બો વધારે જ છે મારા હિસાબથી તો, તમારો?
મેં તો ફોન સગા મુકવાનું મન જ નહી થાય વિચાર જ નહી આવે કે ભાઈ ફોન રોકવો કો દિવસ હુંયા રહી.
એજ મારું બી એવું જ છે.
હમ એકવાર રીલ સ્ટાર્ટ કરો પછી ટાઈમ નું ખબર જ નહી પડે.
હમ બસ પાંચ મિનિટ પાંચ મિનિટ થઈને ક્યારે એક બે કલાક થઇ જાય, ખબર જ
હમ એકદમ સેમ. મજા આવું જ થાય.
તમારે ઘરમાં સાઈલેન્ટસ ગમે કે બેકગ્રાઉન્ડમાં ટીવી નોઇસ?
થોડું નોઈઝ હોય તો સારું લાગે કમ્પ્લીટ સાયલેન્સ તો એકદમ વિર્ડ લાગે એવું નહી ગમે મને.
સેમ ટીવી ચાલુ હોય તો ક્યારેક પણ કોઈ પ્રો ભલી જોતું તો ના જોઈ.
સાસ. કલિયાાર.
હમ. તમને ગ્રોસરી શોપિંગ ગમે? શાકભાજી લેવા જવાનું માર્કેટ જવાનું?
નઈ અક્ટયુઅલી હા, એપેશયલી જયારે સ્નેક્સ ન જ સેક્શન હોય ત્યારે વધારે.
હમ સ્નેક્સ લેડર એમ તો તમારો બજેટ યાદ રહેતો નહી હશે તમને.
સરી અસ લયા.
હમ હમ! તમને ઓનલાઈન શોપિંગની હેબિટ છે?
બઉ-બઉ-બઉ ક્યારેક બસ કાર્ટમાં એડ કરતી જ રહું હંમેશા.
હમ્મ અને પછી મેબીલેટર. કે પછી લઈ લે.
ડિપેન્ડસ કે પછી મને કોણ લઈ આપે છે.
અચ્છા એવું છે. બરાબર બરાબર ડેલી લાઈફ વધારેમાં તારે શું ચાલે તમારું?
ફોન, ઈયરફોન્સ, હેડફોન્સ બધું અલગ અલગ જે મન થાય એ યુઝ કરવાનું એજ. અને તમે?
ફોન અને ચાય.
ઈયરફોન સાથે મ્યુઝિક સાંભળવાનું બેસ્ટ એસેપ હોય અ.
હા સ્પેશ્યલી નાઈટ ટાઈમમાં એકદમ સ્લો મ્યુઝિક, ઈયરફોનમાં અને આઈ ક્લોસ મજા આવે.
હા એકદમ કામ મ્યુઝિક હોય તેની અલગ જ કે કેમ વાઈબ આવે નહી?
તમે કે એકદમ લાઉડ
સફ સોફ્ટ તો ગમે અલાવડ મુજ કોન ગમે?
ગુડ ગુડ ચાલો સારી ચોઈસ.
હમ મેરી રૂડનમાં તમે ફ્રી થાવ તો ટાઈમ મળે કે નહી પ્રોપરલી?
અહ થોડો ઘણો મળે, પણ જે ટાઈમ બી મોસ્ટલી ફોનમાં અને ફેમિલીમાં જ ની
એક્સેટલી હ કી બનું જ પ્લાન અલગ. એકદમ પ્રોડક્ટિવ બનવું હોય પ્લાન હા-હા રિયાલિટી એકદમ અલગ લાગે પ્લાન શું હોય કરતાં શું હોય.
હમ્મ જે ટુ ડુ ડી સ ટુ ડુ ની લિસ્ટ બનાવે તે બી આપડે તે કમ્પ્લીટ ના થાય.
અને પછી ગિલ્ટ થાય એકદમ, કે હવે નેક્સ્ટેજ કરશું એકદમ શિફ્ટ થઇ જતું રેશે એ કામ.
શું કરવાનું હવે તેવું જ ચાલે.
હમ્મ. વોકિંગ કરવાનું ગમે કે નહી ગમે કે પછી ઘરે જ આરામ કરવાનું ગમે તમને?
હા હું ઇવનિંગમાં ક્યારેક ક્યારેક જાઉ જમીને એવું વોક કરવા નીકળું મેં બાર.
ઓ અચ્છા. હું પણ ક્યારેક મ્યુઝિક સાથે વોક કરું પણ મારે તો ડેલી મોર્નિંગમાં છ વાગે ઉઠી જાવ અને ડેલી જાઉ છું. હેડફોન્સ હોય, મ્યુઝિક ચાલ હોય એક્ઝેસ કર લઉં મજા આવે. એકલો એકલો જોવાની વધારે મજા આવે ત્યારે. યેસ.
કિંગ કરતા કરતા રેન્ડમ થોટસ બી બધા આવતા હશે કે?
બધા બહું-બધા બહું-બધા બઉ.
સ્પેશ્યલી નાઈટમાં બ્રેન જે છે તો ઓવર એક્ટિવ થઈ જાય. ત્યારે સુવાનું હોય પણ આ બધું વિ ઉચારવા લાગી જાય.
હમ પછી હવાર એકદમ જોએ ને એજી સીરો થઇ જાય. પણ મેં તો પણ જાઉં છું ચાલવા માટે.
અચ્છા તને કુકિંગ આવડે.
બેઝિક વસ્તુ આવડી જાય છે ચાલી જાય એવી.
બરાબર. કે પછી કુકિંગ કરતા કરતા અ ચાલવામાં કુ બુકિંગ કરવાનું જ ભૂલી ગયા છો તમે.
નહી મેગીઓ બધું બનાવી લઉં છું મેં.
અચ્છા એ બી બહાર થી લઈ આવતા હશે મન તો લાગે તમે વોક કરવા જતા હશો તો.
નહી હવે ઘરે જ બનાવું છું.
અચ્છા તમે વોક કરવા જાવ. તો પછી બહારનું ખાઈને આવો કે ડાયરેક્ટ ઘરે આવી જ
ઘરે જાઉ છું, બહાર નીકળ.
બરાબર. મને બી સિમ્પલ ફૂડ જ ગમે, મે બો સ્ટ્રીટ ફૂડનું એટલું નહીં મને.
અચ્છા.
તમને હોમ મેડ ફૂડ વધારે ગમે કે પછી બારનું?
હોમ મેડ.
અચ્છા. ઘરનું ફૂડનો ટેસ્ટ જ અલગ હોય ને!
હા, એકદમ મને એજ ભાવે.
તમારા ઘરે બધા ડિનર ક સાથે કરવા બેસે, કે પછી તમે વેલા ખાઈ લો છો?
બધા સાથે જ બેસીએ.
ફેમિલી ડિનર ટોક્સમાં મજા આવે. ફની થઈ જાય.
હા, એજ બધાની જૂની એ બધી સ્ટોરીઝ નીકળે, એ બધું મજા આવે.
અનેક એક જ સ્ટોરી પચાસ વાર હાંભળવાની.
હા, એજ એજ, બધું સાંભળી બધા હસવા લાગે સેમ સેમ સેમ સ્ટોરી બધી. તો પણ મજા આવે ફેમિલી સાથે. તો એ તો.
તમે વીકેન્ડ શું છો. કખરા.
હું તો સુઈ જ રહવું છ.
સારું છે તમારી બેસ્ટ હોબી કઈ છે.
સુઈ જોવા.
એ તો મને ખબર જ છે કે સુઈ જવાનું ને હવે લૂટીને ચાલવા જવાનું.
હ બેસ્ટ એ હેલ્થ બી તો સારી રવી જો કે
જો હો કે ન બ થાય.
રોજ
કઈ સિરીઝ બીજ હમણાં
એવુંઈ જરૂર નહી મળે કોઈ પણ જોઈ લો પચ્છી હોવ જોઈએ એક્શન મવી ચાલેલો મવી પણ ચાલે એ ક બી ચાલે મવીઝ પણ સિરીઝ પણ બધું ટ્રેન્ડિંગમાં ચાલતું હોય ને હા. એ ગમે જોવાનું
રોમેન્ટિક મુવીઝ ગમે તમને?
કય
રોમાન્ટ ગમે તમને. અચ્છા સારું સારું વરસાદમાં ગમે વરસાદ સરેન.
શું?
વરસાદ ગમે તમને એમ. હલો. હલો. હલો.
હા, અવાજ આવે કે?
કંઈ લાગે તમે કામમાં છો લાગે કંઈ.
હા.
હલો, બાય.